હલો, જય જલારામ શું કરો છો.
બસ જો ચાય પાણી પીને બેઠ
અ હા અમે બી આ જ તૈયાર થાય હે અરોડે જવા માટે, આ છોકરી ગબરી વ્રત છે તો હવે અહીંયા નજીકમાં ફરી આયયે કહિયે એમ.
હા, એ સારુ જ છે વરસાદ નથી એટલે વાંધો ના આવે ફરી આવાય ક્યાં
એજ નાના છોકરીઓ ને સારું બી લાગે એમ.
આડોશી પડોશી એમ બરોબર જ એટલે મજા આવે ભેગા સાથે જાઈએ તો હમ-હમ, પછી-પછી રાતના રસોઈ પાણી નો
ના એટલે બધું અત્યારે હાલમાં કરીને જ ઉભા થયા તૈયારી બધી કરી આપી ને મામીએ પછી કરી દીધું એમ
શું બનાવશો રાતના?
અમે તો રોટી સબ્જી કરી છે.
હા બરોબર છે.
અને દૂધ લાવી દેશે એટલે રોટી સબ્જીને દૂધ થઇ જશે.
હા -હા, બરોબર છે બીજું શું કેઓ છો.
તો અજુ મોડુ ને
અમારો તો હવે તો હજી તો આઠ વાગે આજે દાળ ઢોકરી બનાવાનું વી ચાર છે આઠ વાગે બનાવીએ તો વાંધો ના આવી નવ વાગે પ જેને કરવાનું હોય ત્યારે છોકરો નાનો જમી લેય પછી અમે તો પછી જમીએ દસ વાગે. એ તો પછી ઢો કરી બનાવી તો એકદમ ઓલો ઘટ થઈ જાય ને મજા ના આવે પછી.
એ તો છે અને આમ જોવા જઈએ તો બધું શાંતિ થી ગરમ- ગરમ ખાવાનું હોય.
હા, જમવા બેસીએ ત્યારે દાર ઉકારીને પછી નાખી દઈએ તો પછી તે વાંધો ના આવે એવી રીતે હોય.
હમ.
હમ, હ જો જેઠાલાલ ચંપકલાલ દાળ ઢોકરી બનાવી હતી ને મસ્ત.
હ, એજ ને. જેઠલાલે તો મસ્ત આમ દયાને સેજ મોડું થઈ જાય છે તે એપિસોડ કદાચ તમે જોયો હશે. આપડો ટોપિક બી એજ છે. જેઠાલાલ ના રિલેટેડ જ છે.
હાં, એ શોપિંગ કરવા ગઈ તી, પછી મોડો થઈ ગયો.
દીધી એ મકલો.
હ, પછી દાર ઢોકરી બનાવી હતી. બધા જાણા જમ્યા હતા.
એ દયા માટે મસ્ત દાળ ઢોકરી બનાઈ તી એમ. પી નહી ખાલી ન દેખાય છે
હા -હા.
એ જ જેઠાલાલ -જેઠાલાલ હોય એટલે ઉંબાળિયુ છે, જે જલેબી ફાફડા છે રવિવાર આવે ને કે જેઠાલાલ ને જલેબી ફાફડે ને એવું સાંભળે નહી એમ
હ અમે ગુજરાતી ને પેલું વ હોય હર રવિવારે અમને, અમને પોતાની જલેબી ગાંઠિયા અમે એ નાસ તો કરી ગરમ નાસ્તો હોય અમારો રવિવારે
અને એમાંય મરચાં હોય ને જોડે તો તો મજા ખાવાની
હા, આ મરચા દુકાને જાય તો થોડા ઓછા મળે. પછી ઘરે બનાવી લે મર કચા બનાવી લઈએ પછી અલગથી પપૈયો લઈ આવીએ કાચૂ એનો સંભાર બનાવીને, મસાલા વાળી ચાય, મજા આવી જાય ખાવાની તો રવિવારે એક ઉઠવાનું મોડું હોય ને પછી આ ગરમા ગરમ નાસ્તો હોય.
હમ્મ.
શીખાવાની આવી
તમને ખબર હશે આજે હસો હસાવો દિવસ છે. જેઠાલાલ ચંપ આઈ મીન્સ કે તારક મહેતાને ચાલું થય એ અઢાર વર્ષ પૂરા થયા આજે એમ, અઠ્યાવીસ જુલાઈ બે હાજાર છવ્વીસમાં થયું. અને બે હાજાર આઠ માં ચાલુ થયું હતું એટલે અઢાર વરષ જેઠલાલે પૂરા કર્યા એમ.
કર્યા છે હવે તો શું આજે કાલે થોડોક એન્ડમાં જોવા મળ્યો બધા ઉપર પાટ્ટી બાંધી છે ને
એ નહીં દેખ્યું મેં પણ અહિયા કેવું છે. કે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં ફ્રી ચેનલો આવે છે એટલે સોની સબ નું એ બધું જોવાનું તો નહી આવતું એમ નહી તો
ના
જેઠાલાલ તો મારે જોઈએ જ, ખાતી વખતે ભી જેઠાલાલ ચાલુ કરીને જ બેહવું પડે. તો ખાવાનું ઉતરે
અમારું એમજ છે, સાડા આઠ વાગે સિરિયલ ચાલુ થાય વરસાદ હતો એન્ડમાં જોવા મળે, બધાને આ શું બાગા પછી નટ્ટુ કાકા, બાવરી બધાને પટ્ટી બાંધી બાંધીને નીચે કમ્પાઉન્ડમાં બધા ઊભા છે. ત્યાં એન્ડ થયો છે, હવે આજે આજે હવે ચાલુ થાશે એમ કે જેનામાં ત્રણ વસ્તુ ને ખૂબી એને પછી આ શું કરવાના છે એટલે આજે બધું ખબર પડશે એનામાં.
હમ્મ, હમ્મ. મસ્ત વ્યુ છે.
એનામાં બધું છે ને એનામાં દયા ભાવ
ગરીબોને દાન કરવાનું, કપલ બધાને ઓલા બધા દીધા હતા. એટલે એ બધું જેઠાલાલમાં છે. એટલે જેઠાલાલ જ એમાં હીરો થશે હીરો જ જીતે
જો જેઠાલાલ જેઠાલાલ એ કરશે ને છોડી દેશે શો તો જેઠાલાલ એ થઇ આમ શો બંધ થઈ જશે.
સો બંધ થઈ જશે.
જેઠાલાલ ને અય્યર ભાઇની જે મીન્સ જેઠાલાલ ને એમની જે ફ્રેન્ડશીપ છે ને એ અલગ જ છે કઈક એમ
હા એને અલગ છે આ શું જેઠાલાલ મસ્તી માં બબીતા ને વાતચીત કરે છે. બબિતા એના ઉપર મરે છે બધું એવી રીતે છે. વચમાં આવ્યો તો ઓલો લોકેટ પહેર્યા હતા અને અંજલી એક એની ફ્રેન્ડને લઈ આવી તઇકે જૈન હ હા હા હા એમાં લોકેટ પેરે છે જેના મનમાં હશે એનો લોકેટ કારો થઈ જશે અને પછી અય્યર પછી આને જેઠાલાલ ને એમ થયું હું બબીતા ને લાઈન કરું છું તો પછી મારો આવી જશે તો પ્રખ્યાત થઈ જાયસ ને આમ થઈ જાયસ ને એ બધું એના નાટક હતું બધું એવા
ચેક કરતા હતા પણ દયાએ એના હસબન્ડ પર ભરોસો કર્યો. દયાને એવું ખબર જ હતી કે કે મારો હસ્બંડ પણ એવું કરી જ ના હકે એમને કેટલું હમ
બધા ને એમ થયું કે આવી રીતે અમારી પરીક્ષા લે- છે મારો વારો ક્યાંકને કોઈકને છોકરી ઉપર લાઈન મારે છે કે એ બધું મજાક હતું એને બધું
છે, અને મને તો કઉ જેઠાલાલ ને પેલો સેન્ટોસા વાળો જે એપિસોડ હતો ને અને પછી બંજી જમ્પિંગ વાળો તો હોંગકોંગમાં જાય છે, ને પેલું ઉપર થી કુદવાનું હોય છે, એ અલગ જ હતું એમ!
ઓલી આવીતી, શીખાડવા યોગાન પછી હાથ આમ કસરત કરી છે, આખું વાંકુ વરી ખબર છે? પાછળ થી એને ટચાકો વાગી જાય છે.
હા હા પછી
દયા પાછળથી લાત મારે છે.
હા એજ પેલો હોંગકોંગ વાળો પ સિંગાપુર વાળો એપીસોડ જોયો હતો જેઠાલાલ નો અને પેલાં ગોવાવાળા એપિસોડ બી બહુ મસ્ત હતા ખબર છે, પછી જેઠાલાલ તો આગળ ગયો નતો પણ ભીડે ઉપર કેવી નજર રાખતો હતો બધી એમ.
હા બધાંએ ઉપર
કે બાપુજીને સાાચીયોજે
હા અને પછી આમાં ભૂલ-ભૂલૈયામાં પછી નાના છોકરા નો જુલો હતો પછી આઈ કીધું કે આને બેસાડો. તો જેઠાલાલ કીધું હું કચ્છી માણસ છું. કે હું ગમે કરીશ ઈ કે. પછી ઓલાએ ના કીધી કે બચ્ચાનો જૂલો છે, પછી એને જે જેઠાલાલે ખરાબ લાગ્યું પછી ખોટો બોલીને કીધું હલો બબીતાજી આપ કીધર હે ભૂલ-ભૂલયા મેં તો અયાર ને કીધું હું જાઉં છું લેવા તો અયર કીધું ના હું જઈશ લેવા. પછી ત્યાં ફસી જાય છે એયર પછી બાગો જાય છે બાગો તૈ કને પછી બાગો જાય છે, છોડાવા જાય છે. બબીતા તો ત્યાં જતી ઓલા ગુલાબી કલર ના ઓલા હતા ઈ. થતીતી આઇએર, બબીતા પછી આ
પેલું સ્ટેચ્યુ વાળો ભી છે. ખબર સ્ટેચ્યુ વાળો એપિસોડ આવે છે, એક એ આખી સોસાયટી સ્ટેચ્યુ થઇ જાય છે.
હા એ એ બધું આ જેઠાલાલ કરે છે.
હા અને અય્યર ભાઈને સબક શીખવાડવા માટે દાદા બને છે, રૂપ આખું બદલે છે, કેવું આમ
આવે છે, ને ઓની ક્યાં સિરિયલ ઓમાં એક્ટિંગ કરતો હતો નાનો હતો, જેઠાલાલ ત્યાં કેને ઓલ શું નામ હતું એનો મારો વર
હમ્મ ગુલાબો-ગુલાબો
ગુલાબો જો એનો કેટલો થયો હતો પછી કે સન્યાસ થોડા થઈ ને પછી સન્યાસી લઉ છું, ને આમ કરું છું ને એ મસ્ત હતો ભાગ બો સરસ હતો.
એજ મને તો બધા જ એપિસોડ એના ગમે છે, અને જૂના તો બધા બઉુ જ એમ અને એમાંય મહેતા સાબ ને જેઠાલાલ ની જે દોસ્તી છે. એવો દોસ્ત અતાર મળવો બહુ મુશ્કેલ છે, એમ
હા ઓફીસે ના જાઈ જેઠાલાલ ઓલો તારક મહેતા ને એને બધું હેલ્પ કરે. એને ખરાવે અંજલી ઓરી ના કેહેસે કે તમે એની દુકાને જઈને જલેબી ગા ઠિયા ને બધા ભજીયા ને ખાઈ આવો છો ને આમ કરો છો ને એ બહુ મસ્ત
ત્યાં જઈને ખાય છે ને એ બધું એમ
હા વરી અંજલી વરી દયાને કે સે અ એ આવે છે તારક તારક મહેતા આવ્યો છે તેને ચાય મસાલા વાળી ની ઓલી પીરાવજે કાળો પીરાવજે ઈ મસ્ત છે
અને બાપુજી ના બી બધા એપિસોડ હારા હોય છે. જે આમ પેલું ટેન્કર વાળો જે એપિસોડ છે એ પાણીને એ વાળો
હા ઈ સારો છે પાણી નથી આવતો ને પછી ઓલો પાઈપ ઓ ચકરી ખોલી મૂકે છે આખુ પાણી જાય છે છાતી ઉપર બિચાડાની ઈ મસ્ત છે.
અને જીપીએલ જે રમાય છે એ બી કઈક અલગ જ હોય છે એમ એમાં
પછી આમાં જો મોબાઈલ માં આવે છે એને કેટલો અને ભીડે ઈને ઓલો પૈસા આવે છે કોમ્પ્યુટર ઉપર પછી આ કરી કરીને દાગીના ગીરવી રાખ યા અને ઓલા રાખ્યા અને પછી તા બધા એ ગોકુલ વાળાને સાથ સારો આપ્યો
હમ્મ એ બી સ્કેમ થાય છે એ બી બતાવે છે. હમ્મ
કે મારી બેજતી થાશે કે માસ્તર છું ટ્યુશન કરાવ છું હું ક્યાં ફસી ગયો પછી આ માધવી બધાને કે છે આવી રીતે અમારી સાથે જે ગુંડા આવ્યા ઘરે દાગીને ગીરવી રા
હ એ અબ્દુલ લે કીધું તુ બધું હા આપણે આની આ વાત આગળ કન્ટિન્યુ રાખીશું તમને હું કોલ કરું એ ના તમે મને કોલ કરો એ ટાઈમે તો તમારે બી થઈ જાય હ તો સાથે આમ વાત કરીને સારું લાગ્યું એમ હા જય શ્રી કૃષ્ણ.